જોવાય
માજા માં અમન ભાઇ છે તમે કેમ છો
એ પણ મજામાં છું ભાઈ બધું બરાબર ચાલે છે પણ આજે હું બતાવું યાર વાતાવરણ કેટલું અજીબ થઈ ગયું છે સવારે ગરમી અને સાંજે વરસાદ ભાઈ આ તો બ એકદમ ખતરનાક થઈ ગઈ છે ભાઈ વાતાવરણ
હા યાર અમન છેલ્લા થોડા દિવસ થી હવાવામાં હવામાન ન કોઈ ભરોસો જ નથી રહ્યો કે ક્યારે સવારે ગરમી થઈ જાય સાંજે વરસાદ થઈ જાય નહી તો ક્યારે સવારે વરસાદ થઈ જાય સાંજે ગરમી થઈ જાય તો બોલી નહી શકું ભાઈ
હા હવે તે હવે હવામાનને ફેરફાર વિશે વાત કરી હતા ને વાત કરતી ચ ફેરફાર વાત
ના હવામાં હવામાન ના ફેરફાર ઋતુ ઓના વિશે વાત કરીશું
ખરેખર આ વર્ષ ઉનાળો પણ બહુ જ વધારે ગરમ હતો
સાચું આ બપોરે બહાર નીકળવાનું પણ મુશ્કેલ થઈ જતું હતું અમનભાઈ
હમ હા મારા વિસ્તારમાં તો ચાલીસ ડિગ્રી પણ ઉપર તાપમાન ગયું હતું ભાઈ
શું હનભાઈ શું વાત કરે છે અને હવે વરસાદ શરરૂ થઈ ગયો છે તો કેટલું રાહત લાગે છે તને તો
હ હા પણ ક્યારેકટલા વરસાદ પડે છે કે રસ્તા પર પાણી ભરી જાય ભાઈ એ પણ તો પ્રોબ્લેમ છે વરસાદ થાય વર થાય વાતાવરણ તો સારું થાય થ જાય ઠંડુક થઈ જાય પણ આપડે જવા માટે રસ્તો તો ખરાબ થઈ જાય ને ભાઈ
બહ પ્રોબ્લેમ થાય છે ભાઈ ગ્ડા થઈ જાય છે ટ્રાફિક કેટલું થાય થઈ જાય છે વરસાદના મોસમમાં આ બધું ક્લાઇમેટ ચેન્જ ના કારણે પણ થઈ શકે છે કેટલા લોકો આજકાલ ઝાડ બાડક કાઢ મૂકે છે
હમ હા એ સમાચારમાં પણ વાર વાર આમ આવવાતા લે છે
આપણા બાળપણમાં ઋતુઓ એકદમ નિયમિત લાગીતી હતી એકદમ નિયમિત લાગી હતી
હા એ તો સારું કીધું ભાઈ હા શિયાળા શિયાળો એઅટલે ઠંડી ઉનાળુ ગરમી અને ચોમાસુ એટલે વરસાદ હવે તો કોઈ ફિક્સ નથી ભાઈ કઈ પણ કઈ ઉનાળા માં ભાઈ એકદમ ઠડીમાં વરસાદ થઈ જાય ગરમી માં વરસાદ થઇ જાય એટલે કઈ આપને ફિક્સ નથી
અરે હવે તો શિયાળામાં પણ ક્યારેક ગરમી લાગે છે ભાઈ ગયા વર્ષ તો મને સ્વેટર પહેનવાનો મોકો જ ઓછા મળ્યો હતું સ્વેટર નથી પણ્યો કેટલા ઠંડમાં પણ સ્વેટર નથી પ એટલું ગરમી થાય થાય હતી
હમ હા મને તો શિયાળો સૌથી વધારે ગમે છે
કેમ કેમ સમસળું
અરે ઠંડી હવા ગરમ ચા અને બહાર ફરવાની મજા અલગ હોય છે ભાઈ
મને તો ચોમાસુ ગમે છે અમનભાઈ વરસાદમાં ફરવાનું અને ગરમ ભજીયા ખવા બ ગમે છે નથી ફૂલ વરસાદમાં ઘુમવાનું અને મસ્ત ભજીયા ખાવાનું
હા વરસાદમાં ચા અને ભજીયા ન કોમ્બિનેશન તો બેસ્ટ જ છે ભાઈ એ કોમ્બિનેશન તું કઈ કલ થી આવે છે ભાઈ વરસાદમાં ગરમ ગરમ ચા પીઓ અને ભજીયા ખાવ ત હા એનો તો આનંદ જ અલગ છે ભાઈ
પણ ચોમાસામાં મચ્છર અને ટ્રાફિકની સમસ્યા પણ વધે છે ભાઈ બહુ મચ્છર કાટે છે ચોમાસામાં મ તો ભાઈ રા ના ઊંઘ નથી આવતી એટલા મચ્છર કાટે ભાઈ.
હા એ તો ભાઈ સાચી વાત કીધું ભાઈ.
ઉનાળાની પણ પોતા પોતાની જ મજા છે ભાઈ વેકેશન આઈસ્ક્રીમ કે મને કેરી બેસ્ટ કોમ્બિનેશન ભાઈ. કેરી ખાવાનો તો બહુ મજા આવે છે ઉનાળામાં.
અરે ભાઈ કેરી નું તું શું બોલું તમને કેરી નું નામ સાંભળતા જ મારા મોડામાં પાણી આવી ગયું ભાઈ. અને વેકેશનમાં પણ બધા લોકો ફરવા જઈએ આપડે ફરવા જઈએ આઈસ્ક્રીમ ખાઈએ રાત્રે ને નાણા ની તો વાત જ અલગ છે ભાઈ બધા મોસમ ના અલગ અલગ વાત છે હું ઉનાળા શાળા ઉનાળાની શિયાળાની વરષ ચોમાસા નુ બધા નુ
વાત તો સાચી બોલું છે અમનભાઈ કેરી વગર તો ઉનાળો અધુરો લાગે છે એકદમ અધૂ અધૂરો લાગે છે.
હા ભાઈ. તમે લોકો કઈ કેરી પસંદ કરો છો તમને શું કેરી કઈ પસ પસંદ છે કેરી
મને તો કેસર કેરી બહુ ગમે છે ભાઈ કેસર ને કાઢીને જો ખાવાનું મજા આવે છે ને ભાઈ કેસર ગમે છે ભાઈ અને
કેસ મને આલ્ફોન શો ગમે છે ભાઈ. હાપૂસ હાપૂસ અલ્ફન્સો લંગડા આ બધું ગમે છે મને લંગડા
પણ તારી વાત સાંભળીને તો મને પણ મોડામાં પાણી આવી ગયું ભાઈ મને તો બધું આમ ગમે છે ભાઈ બટ કેસર થોડુંક વધારે ગમે છે ભાઈ.
ઓ તો સારી વાત કરી છે હવામાન ના ફેરફાર થી ખેતી પર પણ અસર થાય છે ને. તને ખબર છે સુરત અસર થાય છે.
હા ભાઈ ખેડૂતો માટે તો વરસાદ નુ સમ સમય બઉ મેં મહત્વનો હોય છે ભાઈ કે ખેતમાં પાણી જાય છે તો ફસલ સારી ઉગે છે. બધા કામ સાચું જ થાય. આપડે બધું ચીજ મળે છે સસ્તો મળે છે શાકભાજી આ બધ સસ્તી મળી છે વરસાદથી
હા તો હા જો વરસાદ મોડા આવે કે વધુ આવે તો પાક ને નુકસાન તો થાય જ
હા આપણા વિસ્તારમાં પણ કેટલા ખેડૂતો આ વર્ષ ચિંતામાં હતા વરસાદ પૂચી પડી હતી તો
હા. કારણ કે જરૂરતમંદમાં વીસ વરસાદ જે ન હોત ન હો તે આવ્યો એટલે આપડે ન્યૂઝ પર ભી પડ્યું કે ભાઈ કેટલા લોક આપડા કેટલા ગામના ખેડૂતોનો ભાઈ અ ખેત પૂરી એમ જ ચાલી ગઈ ભાઈ વરસાદ જ નથી મળ્યા એમને લોકોને પાણી જ નથી મળ્યું અને વાત હા અને થોડુંક બાદ વરસાદ આવીને પૂરુ ખે પૂરા ખેતર જ એમનો ખરાબ કરી નાખ્યો. એમને ભાઈ શું ભાઈ
હા ભાઈ પછી અચાનક હા ભાઈ પછી અચાનક ભારે વરસાદ થઈ ગયો હતો તો ખેતને પણ પાણી ભરા આવી ગયો હતો. તો કઈ મતલબ નથી કે
હા-હા એટલે જયારે જરૂરત પડશે ત્યારે નહી મળશે હા. કુદરતી ન સંતુલન જ બદ બદલતું હતું લાગે છે મને તો
તેથી તો વૃક્ષો વાવવાની જરૂરત છે ભાઈ બધા લોકો વૃક્ષો કાઢી દે છે ભાઈ તો ક્યારથી ક્લાયમેટ સારું રહે છે ભાઈ
હા એટલે જ તો ભાઈ બધા લોકો ભાઈ આજકાલ મોટી મોટી શહેરમાં જારે જ્યાં પણ એમને જો વૃક્ષો જોવા મળશે ત્યાં કાપી બિલ્ડીિંગ બિલ્ડિંગ બનાવી દે છે ભાઈ કન્સ્ટ્રક્શન માટે વાપરી લે છે તો ભી અત્યારે હું શું કરશું એટલે આપડે લોકોને ભાઈ વૃક્ષો નો બચાવવા પ્રયત્ન કરવાનો છે ભાઈ લોકોને જાણકારી આપવાનું કે ભાઈ વૃક્ષો આપણા માટે બહ જરૂરી છે આગળ આે છે વૃક્ષો નહી રશે તો ભાઈ કોઈ પણ નહી ર શકશે કેમ કે આપડે તો ત્યાં ઓક્સિજન આપે છે ભાઈ એ તો રહેવું જ રહી જોશે
સાચું અમન ભાઈ નાના નાના પગલા થી પણ ફેરફાર આવી શકે આ આ બધું છોડ તમે લોકો વરસાદમાં ફરવા જાઓ છો વરસાદમાં ફરવા
હા ભાઈ મિત્રો સાથે તો ક્યારેક લાંબી ડ્રાઈવ પર જઈએ છીએ
મને વરસાદ જોતા ઘરમાં બેસ બેસીને સંગીત સાંભળવાનું બહુ ગમે છે મસ્ત બહાર વરસાદ થાય છે અંદર સંગીત ઘરમાં
સારું કીધું મને તો ક્રિકેટ રમવું ગમે છે ભાઈ ભલે થોડો વરસાદ હોય પણડો વરસાદમાં ક્રિકેટ રમીએ ને ભાઈ એનો તો અલગ જ આનંદ છે ભાઈ વરસાદમાં કિકેટ રમવાની ભાઈ મજા બહુ બને બહ ગમે છે
હા ભાઈ આ વાત તો સાચી ગય છે વરસાદમાં ક્રિકેટ રમવાની મજા અલગ જ હોય છે ભાઈ થોડું થોડું પાણી ભરાવેને ક્રિકેટ ખેલવાનું કેચ પાણીમાં ડુબકી મારીને કેચ પકડવાનું બહ મજા આવે છે ભ વરસાદમાં
હમ શિયાળામાં તમે શું કરો છો
ભાઈ સવારની વોક પણ જાઉ છું. શિયાળામાં તો એથી મન શાંત રહે છે. અભ્યાસમાં ધ્યાન લાગતુંઓ છે બહુ ફાયદો
હા સ હા, સવારે સવારે ઉઠવાનું અને એક્સરસાાઈઝ કરવાનું તો ભાઈ એ તો બહું સારું બ્રેવ છે ભાઈ તું,
હા હા એ તો બધાની હાલત હોય છે ભાઈ,
હા હું તો મોટું ઊંધું છું, અને ઠંડીમાં પથારી છોડવાની ઈચ્છા જ નથી થતી ભાઈ, કંબલમાં જ રહવું. પથારી જ માં રહેશે,
હા, હા ભાઈ આ તો સાચી વાત છે, ભાઈ એ તો બધાની હાલત સેમ જ હોય છે ભાઈ બધાને, પથારી છોડવાનું મન નહી કરે છે. ભઈ ઠંડીમાં
હમ હા આ વખતે શિયાળો કેવો રહેશે? એવું લાગે છે.
કહેવાનું તો મુશ્કેલ છે. અમનભાઈ કારણ કે છેલ્લા કેટલાક વર્ષથી હવામાન ખુબ બદલાઈ રહ્યું છે. ક્યારે પણ શિયાળા ચાલુ થઈ જાય છે. ક્યારે પણ ઉનાળા તો કઈ કહી નહી શકું ભાઈ, થોડુંક તો મુશ્કેલ છે કહેવાનું.
હા, હા એ તો ભાઈ સારું કીધું ભાઈ જે હોય તે હોય, દરેક સૂત્રોની પોતાની મજા અલગ જ છે ભાઈ એ તો સારું કીધું ભાઈ ઉનાળામાં જે તે તમને કીધું શિયાળામાં, ઉનાળામાં પસંદ બધાને અલગ છે. તમને વરસાદમાં ચાય અને ભજીયા ખાવાનું અને ઠંડીમાં બિસ્તર નિ ખોલવાનું ભાઈ સુ સુઈ રહેેવાનું. અને ચાય પીવાનું એનો અલગ આનંદ છે. અને વરસાદમાં ક્રિકે ક્રિકેટને ગરમી મી માં આઈસક્રીમ ખાવાનું જાવાનું બધા ની શેત્રુ ઓનુ અલગ જ પોતાની મજા છે. ભાઈ
બિલકુલ બિલકુલ! બસ એ બહુ જરૂરી છે. અમનભાઈ થોડુંક વરસાદ પણ પડવું જોયું, થોડુંક ઉનાળા પણ, થોડુંક શિયાળા પણ આ બધું સંતુલન રહેેવાનું બહુ જરૂરી છે. ભાઈ ત્યારથી આપણે ખેડૂતોને વધારે ઉગી શકે બધા ફાયદા.
હમ એ તો સારું કેવાનુ. અને આપણે પણ પર્યાવરણની કાળજી રાખવી જોઈએ ભાઈ.
સાચી વાત સાચી વાત ચલો મિત્ર આજે તો, હવામાન અને ઋતુઓ પર સારી ચર્ચા થઈ ગઈ ને અમનભાઈ?
હા હા ભાઈ મજા આવી ગય.
હવે અમન
ફરી કાલે વાત
હવે અમન હમ હવે અમને કાલે વાત કરશું. થોડુંક કામ છે મને, તો કાલે વાત કરશું આપડે. હમ ચાલ ફરી કોલ કરું કાલે ઓકે બાય. અમન જય શ્રી જય શ્રી કૃષ્ણ